હ તમે કેમ છો?
હું પણ મજામાં છું.
ઓર શું કરો?
અમે બેટા થયે છે તમે શું કરો?
કાઈ ની અમે બી બેટા છે.
નહી સુણીયો હું ખરીદારી કરી રહ્યા છે?
હા ખરીદારી ભી કર્યા છે તમે ભી વધારો
હમ્મ જરૂર જરૂર અત્રે મેંગાવારી મે ખરીદારી કરીયા છે.
કાઈ કરા જરૂરત ના તો પછી ખરીદનાઇસ પડેગા.
સાચી વાત છે આજ કલ તો દુનિયાથીરી ચીજે ઘણી મગી વેગી છે.
સાચી વાત છે.
અમે તો દુકા
ઓ બસ કાઈની કરા છે બસ શામરુ જીમણો જીમ્યા છે. અભી સોચો મેહી બાત કરલું છે. ઘણા દન વહી ગયા છે.
બળિયા.
ઘણા દિના શું યાદ આવેલી છે જે મેને સોચો આજ બાત કરેલું છે.
ઓ ક‌ંઈ યાત્રા યાત્રા પે ની ગ્યો કઈ?
ઓ યાત્રા માટી ગયા થા.
હા.
હમ પાછા આઈ ગયા ઘણો ટાઈમ વેઈ ગયો મહિનો ભર વેઈ ગયો છે.
ઓર તમે યાત્રા કયા કયા રે ગયા થા.
કો પાસ પાસ મે ગયા થા ખાટુ શ્યામજી. જદા કોને ગયા તા હા તીન ચાર દિન કી યાત્રા કરી થી.
ઓ કયા સાધન મે ગયા થા માને ભી જાનનું છેેબો જો.
મા ટ્રેન ટ્રેન સે ગયા થા.
ટ્રેન થી?
હમ.
હમ ટ્રેન ની સફર તો બડિયા છે આનંદદાયક હોવે.
સાચી વાત છે ટ્રેન નો સફર તો ઘણો આનંદદાયક હોય છે.
હમ.
હમ.
નહી જહેરા વિચાર કર્યા છે પ્લાન બન્યો માણો ભી.
હમ.
હા સાચી વાત છે. દુસરા દેશામાં કે આપને ભારતમાં દેખ લો ઘણી સારી જગા છે ઘુમવાથી.
હા ભારતમાં વિદેશમાં તો ની જા રહ્યા છે.
હા સાચી વાત છે. કે દેશમાં જવાનો ખર્ચો ઘણો છે.
મને તો દેખો યાત્રા કરવાની ખુબ ઈચ્છા થઈ રહી છે.
હા સાચી વાત છે. યા તો થકની દૂર વીજ આવે છે ઓ મન ભી પ્રસન્ન વીજ આવે છે.
હા.
હમ ઓર સુનાવો
કઈ નહી ઓર તો દખો બઢિયા છે. એે સુનાવજો.
હું એ મજામાં છું. ઓ તે સુનાવો આથ તારી નોકરી કઈ ચાલે છે.
હા.
નોકરી કેવી રીતે ચાલી છે.
બઢિયા ચાલી છે.
હમ શું કામ કરો છે.
ઓફિસ નો વર્ક છે.
હમ સારું છે સારું.
કોમ્પ્યુટર નું કામ છે દેખો બસ સારા દિન બસ કોમ્પ્યુટર નું આખ્યા આખ્યા ગુસ્સાઓ વણીમેસ છે બસ.
સાચી વાત છે પણ કમ્પ્યુટર દેખ લો ઇન્ટરનેટ તો કતરોય આમ વેજો છે.
હા.
ઇન્ટરનેટ બનાવ તો કઈ કામ કોને હોવે છે.
સાચી વાત છે. હા દેવો આજના સમયમાં પૈસા જરૂરી છે.
સાચી વાત છે પૈસો તો ઘણોય જરૂરી છે. પૈસા વગર તો દલો સગા રિશ્તે કોને હોવે છે.
સાચી વાત છે.
હું સુનાવુ છું.
કઈ નહી ઓર તો બસ બેઠા છે તમે બોલો
કાઈ નય અમે ભી બેઠા છે.
હા.
ઓ કઈ ચીમ્યો છે ખાણા મેં
હમ. કાઈ નય બસ બોલો તમ તાર એ બેવ
એ ધીરે બોલનામાં ધોન
કોક
હલો કટે ચેલા ગયા છે?
હા ટ્યશન બી જ
આજે ઘરે ઘણાય કામ છે.
ઓ દેખો હે
તત્ર એક
જો તો હેલો
હા. હા સુનાવજો
કઈ કર મે દુકાન બેઠા છે? હા ઘરે દુકાન બી સાંભળે છે બધા હા
ખર્ચાલા ગયા.
હા. બસ પડ્યા છે.
શું કામ કરી રહ્યા છે?
અમાર તો બસ દુકાને બેઠા છે.
હા દુકાન નું કામ કરું છે.
હમ
સારું છે
કોચિંગ કરી ન પડે છે
હવે તો દેખો શિક્ષા પણ મોંઘી થઈ ગઈ છે
હા
છોટા છોટા બાળકની સ્કૂલની ફીસ ઘણી વધી ગઈ છે.
સાચી વાત છે.
હમ, કો સુનાજું
આ
ઓ સુનાઓ જો
બસ, મજામાં છા દોટાવાન
હવે તો હર ચીજો ખર્ચ વિચારીને કરવું પડે છે.
આ
હેવી તો ખર્ચ વિચારીને કરનો પડે છે.
સાચી વાત છે.
હમ
ત પેલા વિચાર કરો પસે ખર્ચ કરો. બચત કરનીભી જરૂરી હે
સાચી વાત છે.
હમ હા
હમ
કઈ બોલે આવાજ ની આરી છે.
પાવર કોની આર્યા છે કઈ
મર્યાડા હોય તો
તો અવાજ પની આરી.
ના અવે આરી છે
કઈ નઈ મેં સોચ્યું છે, કે માકે આથી લગન એક લગન છે એક
તો કઈ કપડા પહેનાંગા છે.
હમ લગન કઈને પસી જાઓ ગ
શું કેવો છો?
એ લગનમાં જઈને પછી જાવ કા. હલો
હલો
હા
હ ઓ સુનાવ છું.
કઈ ની યાર તો બેઠા છે. તમે બોલો
કઈ ની માને દખલો નવરાત્રી દિન ઘણી યાદ આવે છે.
પેલા કે ડેમે તો સબ મિલને જાતા ગરબા ખેલવા. હવે, તો સબ કા
ઓર ગાંવ મીનને પતા જ છે હલો
હા, પાને ગરબો ગરબો ગમે છે, કઈ?
હા, બહુ ગમે છે. તમે?
મને તો ઘણોય ગમે છે, ગરબા તમે રમવા જઈયો ગઈ
હા.
હમ સારું છે. ઓ સુનાઓ જો..
મને તો ગાંવનું જીવન ખુબ પસંદ છે.
ઓ તમારે વડે જીમનો થઇ ગયો.
કાલે
અચ્છા કાલ કો સારું છે. તારું હમ
કોણ તમે બોલો
કી કે થયો જેમાં
હા
કી કે થયો જીમ
અચ્છા પડોશ ની સારું છે.
આપ કે
ઠીકે વા કામ કરજો ટાઈમ મલે પછી પાચ ફોન કરજો
હા હા જરૂર છે. ઠીકે